લો હેલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
શું કરવું?
કાઈ નહીં હાલમાં બેઠા છે. તો કાઈ નહીં. હવા ખાટા છે બહારની.
હા હા બરાબર છે કઈ નહી હું પણ આ નોકરી પરથી જસ્ત આવ્યો. જમવા બેસવાનું છે.
હ હા.
એટલે વિચાર આયો કે ચાલો તમને ફોન કરીને યાદ કરો.
શું ચાલે કામકાજ?
કઈ ની આમ તો ચાલ્યા કરતો છે હમણા તો વરસાદની સિઝનમાં તો થોડુંક ડાઉન જ છે.
એવું છે. શું કામકાજમાં શું છે?
ક બે બેને જવીએ એમ તો.
હમ હ હ.
કઈ નહી એમ તો અરે ત શું કે, મોડલિંગ ને બધું ચાલીયા કરે.
હા.
હા બેનર બનાવવાનું આવતું હશે કામ.
નહી રે તો હમણાં તો હવે તો નથી મેં જોબ છોડી દીધી એ.
હમ.
પણ બીજી જોબમાં જો તો શું. પ્લેયર કમની છે ને તેમાં બોલફ્રેન્ડ બનતી છે, તેમાં. હમ. કઈ નહ ઉમર તો
કરવાનું બોલપેન વાળુંમાં?
કઈ નઈ બલ્બપેન વાળું માટે એવું કે આપણે, જે આવતા હોય ને મશીન માટે જે એના દૂછલા પડે હ, તે મારે ભરવાના છે ખાલી.
હા, કેરેટમાં ભરવાનું હશે.
હા બસ.
ભરાઈ જાય એટલે સાઈડ કરીને બીજું કેરેટ મૂકવાનું.
હમ કઈ નઈ હમને સેકન્ડ સીટ ચાલે
હમ હમ હ, આવ તો બ મ ઉઠઈ જાય.
હમ. એ તો થ જ જ હવે.
અગિયાર વાગ્યાે સુૂટે. કટી અગિયાર
હા તમે ક્યાં જાવ?
મે વાપી જતો છે. કપનીમાં.
એટલે કમની માં શું બન્યું?
બોલ બને છે. મોટા નેપકીન બને છે.
બરાબર છે. હમ હા. કઈ નહી હ શિયાળાની ઋતુમાં એટલી બધી ઠંડી લાગે છે કે
હા.
તો સ્વેટર ને એવું લેવા જ પરશે મારે બજાર.
હા ઠંડી ભી ચાલુ થઈ ગઈ છે હવે જબરજસ્ત. સ્વેટર તો લેવી જ પડશે કાન ટોપી લેવું પડશે. રાતના પણ લેવ. વરસે બાઈક પર જાય છે હાથમાં ઠંડી લાગે.
હમ્મ.
સાચવવું.
ઠંડી માં હાથ પણ ધ્રુજી જા તો ઠંડા ઠંડા થઈ જાય એટલે તો. હા એટલે અમે પણ હવે રાતના તાપણું કરીએ છીએ થોડી. ગરમી મરે ભી છે.
હમ્મ હ
તમે શું કરે
અમે પણ બાઈક પર જાય છે સ્ટેશન પર ગાડી મૂકી દે શે ને ટ્રેન પકડીએ સે ફલાઈગમાં એટલે ફલાઈન્ગ મા જાયે એ છે વલસાડ વલસાડ થી કંપનીની બસ જ આવે શે લેવા માટે એ સીને જાય એટલે ડાયરેક્ટ કંપનીમાં જ ઉતારેે ત્યાંથી પણ પાછા વલસાડ આવીએ પાછા સયાજી પકડીએ બાઈક પરથી ઘરે આવીએ
હમ બસ વાળી સુવિધા બહુ સારું કેવાય
હમમમ હારું કેવાય
એમાં પણ પૈસા ભરવાના હશે ને તમારે
પૈસા કપાય શે નવસો પાસઠ રૂપિયા બસ ના
તો સારું કઈ નઈ ચાલે મહિનો એટલો
હવે અત્યારે હવે પાછા કપાવવાના ચાલુ થઇ ગયા છે એમ મોંઘવારી ના હિસાબે ચાલુ થઈયા છે.
હા, હા.
હા.
બરાબર છે. તો પછી હવે હા બાકી છે હવે બધું તૈયાર કરતા જ છે તે
અમે તો ક્યાંર નું જમીલી. રે નવ સાડા નવ વાગ જમી લે શે. પછી કર હ. બહાર બેસીએ હવા ખાયે પહી શાંતિ થી ફોન જોઈએ ને પછી સુઈ જઈએ સવારે પાછું વેલુ ઉઠવાનું હોય છે. હમ પાંચ વાગે ઉઠી જવું પડે.
હમ બરાબર તમુને ત્યાં કેટલા પગાર આપે.
હ અત્યારે તો વીસ હજાર પાંનસો સે. પગાર પર પી એફ ને એ સાઈ. કપાટા મુકતા સટ્ટર સારા સટ્ટર જેવા આવે છે હાતમા.
પણ સાત હજાર જેવા છે.
હમ બો ઓછો છે પણ હવે તમારે સ્ટાર્ટિંગ છે એટલે હવે થશે વધશે.
કઈ ની એ તો કામ તો હોય ની. એટલે પછી ચાલે આટલો પગાર બી. એમ તો હું મેં કોલેજ કરું હમણાં વેકેશન છે ને એટલે.
એ બે ત્રણ મહિના.
હા એ જ પા ટાઈમ માટે કે જતો રહો છુ
રીપોર્ટ ટા ખર્ચા માટે નીકળી જાય સ એ. કપડા માટે ને બુટ. ખર્ચા નીકરી જતો હશે.
હમ.
હમ.
હું યા ઠંડીઓ બો લાગતી છે ને એટલે કાલે તો જવા જ
એતો લાવું પડશે હાને
તમે લી અયવા.
નહી ગયા સેમનું સ્વેટર છે હજી. એ સારું છે પણ હવે હા ના મોજા ફાટી ગયેલા છે એટલે તે નવા લેવા પડશે. ટોપી ભી ચાલશે ટો પી પીછાય ગય છેની.
તો ચાલો ને આપડે તમારી રજા ક્યારે પી છે?
તે રીતે મંગળવારે રહીશે.
એ હા હા. ચાલો ને મેં પણ મંગળવારે આપડે સાત તે ગયા આવ સો મારે પણ મંગળવારે ર
એવું છે. ચાલો તો ત્યાર ચલો.
કઈ નઈ આપડણે ત્રણ ઈ જયારે ફોન કરશે એડજસ્ટ કરીને આપણે
હા ઓકે ઓકે હમ્મ હમ્મ લઇ અવાય
ફરી બી આવશું આપડે.
હા. ઓકે
શિયાળામાં તો ગરમ ગરમ પાણી નવા પડતું હોય છે
હમ્મ હમ્મ ગરમ પાણી નાવું જ પડશે ગરમ પાણી અ પડે છે. ઉનારા મા ઉનાળામાં તો આપણે ઠંડુ પાણી નાઈ લઈ એટલે ચાલી જાય ફુવારામાં. ગરમ કરવું જ પડે
હા ઠીક હે. અમે પણ સવારે બેસીને આપડે.
હમ્મ ચૂલાપર મૂકી દઈ છે પાણી એટલે થઈ જાય
હમ્મ.
આકરા મળી રહી શે ને એટલે પાણી ચૂલા પર જ કરી નાખીએ ગેસ પર નહી ચલાવીએ.
હમ્મ હમ્મ.
બહાર ચૂલો પણ રાખેલો છે. એથી પર પાણી ગરમ કરી નાખીએ.
અમારો પણ હવે ચાલસે જે છેલ્લે થાઈએ તે. ચોમાસામાં પે ત્યારે લાકડા બધા કરીને
હા, હમ્મ, ખાર પડે ગીત ટેઈ બી ચાલુ, ચાલુ પડે.
હમ્મ. હું તલે?
ઇલેક્ટ્રિક ગીઝર બી આવે છે, આ ગેસ વાળું બોલાવો જોઈટ કરી ને બી ચાલે.
તમારે પણ પહેલે તો સોલાર લાખવાની છે એટલે પેલા થોડુંક લાઈટ બિલ બી સોલાર ન તરીકે ઓછું આવે છે. સારું કેહેવાય.
તો સોલા લખવાનો છો તો પછી ગીઝર ઇલેક્ટ્રિકલ ગીઝર જ નાખવાનું એટલે સારું પડે.
હમ્મ, તો પણ ચાલે સરકાર કદાચ સહાય આપતા છે કદાચ
હમ્મ ત્યાં જા આપે છે ને એ છોટે રજા જેવા સારી આપે છે. દોઢ લાખ એક લાખ એક લાખ સાહીઠ હજાર નું સોલર આવે તેમાં ઠ્યોતેર હજાર ને આપડે સરકાર હટ આપે સબસીડી આપે છે આપણને તો સસ્તું પડે છે એ હમ્મ. બીજું વ ચાલુ બીજું વ ત્યારે નેવું એસ શી નેવું હજારમાં જ આપણને સો
તો તો બોત સારું કહેવાય તો અમે થોડુંક અહ તપાસ કરો નહીં એના માટે મારે કરાવાનું છે.
એ વર્કશોપ કરી દેસે
હા હા ચાલો ની હા, એ તો મેં મારા હિસાબે પૂછી લઈશ.
હા તમને વોકશોપ કરી દેવા.
હમ્મ એ આ ઠી કરી દેજેની.
જમવાનું નોકરી પર બી આયથી આવ્યા હશે તો પછી
હજુ તો બનાવતા છે રસોઈ બનાવતા છે થોડાક રોટલા બનાઈ લીધા છે અવે ખાલી શાક ગરમ ગરમ બ
હમ્મ હમ્મ હમ્મ.
એ સબ ભીંડાનું શાક બનાવ્યું થશે ગરમ ગરમ સારું લાગે એમ
હમ્મ, હમ્મ, હમ્મ. બરાબર.
શું કેવાય તમારા ઘરે પાપડી લાગી કે નહી?
ના ના એજી તો ફૂલ જેવા લાગ્યા છે પણ હવે તૈયારી છે ફૂલ તૈયારી હવે પાપડી લાગશે. હા એ જાય થોડીક બાફી કાઢીએ બાફીને ખાઈલે. આવજો લેવા પા પડી આ વખતે ઘણી લાગેલી છે.
હમ્મ, હમ્મ.
લેટ થાશે.
હમ્મ આપડે ચાલો ને એક દિવસ ગોઠવીએ કઈ.
અબાડી ગોઠવીએ, અબાડી ગોઠવીએ હમ્મ હમ્મ. આબાડી ગોટાવીએ. આવું અકાદ ગેસ ફેમલી લઈને.
હા તો સારું કેવાય હા.
ઓકે. ટમે ટમી
એટલી તો નથી હમણાં તમાં ઘરે ખાલી છે ઘર ઘર જેટલી જગ્યા.
હમ્મ, હમ્મ, હમ્મ. આપડે મકરસંક્રાંતિ નજીક માં જ આવી રહી છે શિયાળાઓની ઋતુમાં. તા આપડે કરશે કરારી દેશે. પ્રોગ્રામ રાખીએ, ઓબડિયું.
હા, તો પણ ચાલે એટલે આપડે પછી સવાર થી સાંજ સુધી આપ પે પતંગો ચગાવસુંં ધાવા પર, તો પછી ઉબારીયુનું તે
હા અંબાડી આપેં પ્રોગ્રામ રાખ. પતંગ ચગાવસુ.
હમ છોકરા લોકો ને પણ મજા આવી જશે.
ઉુંબાડીયું આપડે માટલામાં મૂકી દઈશું વારીમાં. એક બાજુ થશે. મજા આવશે.
કઈ સામાન લાવવાનું હોય તો કેજો.
નાઈ નઈ સામાન તો કઈ નઈ આપડ પર માટલું ભી છે, આપપડી ભી છે ને આપે કલર ને કબોઈ વારામાંસે જ એટલે લાવીને બાકી એક
સારું કઈ નઈ આપડે બટાકા અને પન મે લઈ
તમે લઈ આવજો એ આપે માર્કેટ થી તમે આવતા લઈ આવજો ને.
હા સારું
હા હા
બે ત્રણ કિલોરે ચાલી જાય
ચ ચાલી જાય ચાલી જાય
ચાલો તો હવે હું પણ જમી લઉં
હા જમીલ જમી રહ
ને પછી પાછા મળીશું
હમ હમ ઓકે ઓકે હલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ